હેલો હા હેલો બોલ.
આઠ.
તું કહેતી હતી ને કે તારી તારી ફ્રેન્ડે પાંચ ટાઈમ જોબ કરવાના છે એ પીરિયા
હા એ જે એને જો જોબ મળેલી હતી ને બેંક વાળું એ છોડી દેશે હવે પાર્ટ ટાઈમ જોબ કરશે કોલેજ કરવાનું છે ને એને એટલે
ઓ
શું બોલું હવે એટલું સારું જોબ હતું એનું
એજ તો બેંક નું કે મળે પણ નહી.
ની મળે.
તો તું સમજાવેલી નહી કે આ કે દિસાઈમાં કરી લે અત્યારે તો ટાઈમ છે કરી શકીએ.
પણ એને શું કરેલું અંગ્રેજીમાં લઈ લીધેલું જે સબ્જેક્ટ હતું એનું તો હવે એના ઉપર એને વધારે ધ્યાન આપવું પડશે ને એને કઈ સમજ જ નહી પડે છે ભણવામાં.
હા એ તો રોફેલ કોલેજ છે ને આર કે દેસાઈ તો નથી છે.
એટલે જોબ છોડશે હવે હવે પાર્ટ ટાઈમ જોબ કરશે. કઈ મોલ વોલ માં લાગશે હવે. જેમાં પ્રેશર ના હોય એમાં બહુ પ્રેશર હતું ને ટાર્ગેટ મળતું હતું એ પૂરું કરવાનું રહેતું હતુ.
બેંકવાળા માં
હા ટાર્ગેટ મળતું હતું ને એને
ઓ સારુ
તો હવે કઈ મોલ વોલમાં લાગશે
હા પાચ ટાઈમ કરવા માટે ને
હા.
હા જોજ એને તો મળી જશે ફેશન નની મળે ને તો કરેલી ને એક બે જગ્યા તો એ તો બહ જ હા એજ તો એ તો બહુ જ જગ્યા કરેલી છે એને તો તરત જ મળી જાય
એ તો શરૂઆત થી જ કરતી આવેલી છે શાળામાં ભરતી હતી તો પણ કરતી કરતી હતી.
હા મારા બે મારા બેને હાથે ઘરે આવીને પડતી હતી તો એક્ઝામ માટે હા ટ્યુશન આપતી હતી તો એ જોબ પણ કરતી હતી અને ટ્યુશન પણ આવતી અને સ્કૂલ તો બહ કમ જાતી હતી.
એ બહ હોશિયાર છે એ બધામાં બહ હોશિયાર છે.
શું કરેને ઘરમાં પણ પ્રોબ્લેમ છે, તો.
હા એના ઘરમાં બહુ પ્રોબ્લેમ છે.
હા એ બતાવેલી હતી.
ઘરમાં પ્રોબ્લેમ આવે તો કરવું પડે ને.
કરવું પડે ને એજ તો
હવે હા બે બેન છે બંને બંને જોબ કરે છે.
સારું તો તો એને તું એ એ એનું તો કીધેલું ને કે મને મારા માટે પણ જોબ ઢૂંઢ
હા કીધેલું કીધેલું હતું પણ હવે પોતે છોડી દેશે તો મારા માટે શું શોધશે
હમ
મોલ હોલ માં મારી મમ્મી નની જવા દે મને
હા મોલ વલમાં તો નહી ગમે
એ જે કામ કરતી હતી ને એ સારું હતુ.
તો એમાં એમાં બીજા કોઈને રાખશે.
હા બીજા કોઈને રાખશે હવે.
કેટલા વાગ્યા નું હતુ.
એ તો સવારે જતી હતી નવ દસ વાગ્યે જતી હતી. અને સાંજે આવી જતી હતી છે છે વાગે આવી જતી
તો સારું હતું ને
બહુ સારું હતું નગમા નગમ જેવું જ હતુ.
હમ્મ
પણ એ એનું પગાર વધારે ઓગણીસ કે વીસ હજાર એવું પગાર હતું એનુ
હા તો બેંક મેંકમાં તો રહે છે.
હા કોટક બેંકમાં લ ગેલી ત
હા એ તો મારા બેંક છે કોટક
બઉ મોટું બેંક છે ને
હા મોટું છે.
એ લોન ઓન માટે કરતી હતી કોલ
હા એનો અવાજ પણ બહુ સારા છે.
અવાજ પણ સારું છે બોલવામાં પણ કેટલી એક્સપર્ટ છે.
હા એકદમ ધીમી ધીમી બોલે અને દેખાય પણ સારું છે. પાતળી છે અને હા બોલવામાં તો એક્સપર્ટ છે એ તો મેને જોયું એને
નગમાં જેવી છે.
હ આપણને કેમ ની મળતું હોય જોબ વગેરે
નહી મળે આપણને આપણે કોઈ કામના જ નથી
ચ્યારે આપણેે ભી હો દઈએ
હા ચાલ ગુંજનમાં જઈએ કોઈ કોઈ જગ્યા હો દએ જાઓ
હા કઈ પણ જગ્યા જાયને હોદીએ છેીએ ચાલ તું પણ રિઝ્યુમ બનાવી લે હું પણ રિઝ્યુમ બનાવી લઉં
હા બનાવે પણ મળશે નહી આપણને
નઈ યાર મળી જાય કેમ નહી મળે આપડ આપડે છોડે ને કોલેજ કર્યા કરીએ છીએ
આપણું નસીબ કાં સારું છે એટલું કે જોબ મળી જાય કોઈ
પાચ ટાઈમ વાળા ને નહી મળે કેમ કે એ જાણે છે ને કે આ લોકો કોલેજ માટે ફીસ નીકળ્યા કરે એ છે મહિના કરશે ચાર મહિના કરશે પછી છોડી નાખશે એટલા માટે પાંચ ટાઈમ એટલા માટે પાંચ ટાઈમ જોબ નહી આપે
એને મળી ગયું પણ એ શોધીને રાખેલી છે હવે જયારે
હા તો એને મળી હા તો એને મળી ગયયો કે એમ કરીલી છે ને પેલા થી એઇ ફ્રેશર નની ગાણા એને
નની પ્રેશર નહી ગણાાય એ તો એ તો બચપ થી કરતી આવી છે એટલે એને તરત જ મળે છે.
હા એ તો બહ કેટરિંગ વેટરિંગ ની બહત બહ કરેલી છે.
બઉુ કરેલી છે
તો એટલા માટે તો આપડા લોકોને નથી મળતો અને મારી બેન તો બહ કોશિશ કરે છે પહેલાથી મળતું જ નહ
નગમા ને કેવી રીતે મળી
નગમાં નગમાં તો એજન્ટ થોડું કરાવેલું ને
હા એટલે
નગમા ના એજન્ટ પણ એને કીધુંલું છે કે સાનિયા ને તો કીધુંલું કે નહી પાંચ ટાઈમ તો નહી મળશે મેમ
એલે એજન્ટ મને નઈ આપી મતલબ કરી દે મારી મારા માટે
હા એ તારા નંબર આપીશ
હા નંબર છેને પૈસા જેટલો લાગે મેં હું આપી દેવા એમાંની કઈ
હા તું બતાવ તું તું પહેલા તું પેલા રિઝ્યુમ બનાવી લેજે એ રિઝ્યુમ માંગે છે ને પેલા તો પરા આપડા બાયોડેટા બનાવી એ નગમાં બનાવી દેશે ક
હા એનાથી મેં બોલીશ
તો આપણા બધા સર્ટિફિકેટ વ હા સર્ટિફિકેટ વગેરે રિઝલ્ટ વિઝલ્ટ ભેજી દેવાનું મારામાં એ બનાવી દેજે સા ક કા
છેી એ એવું જો મને જોઈતું છે નગમાં જેવું એ મને સારું લાગે છે.
હા તો એ લગાવી દે છે. જે નગમાનું લગાવેલું છે. કેમ કે
હ.
આપડા જ હોદીએ ને તો નહી મળે એજન્ટ થોડું હોદીએ ને તો મળી જાય.
મળી જાય એક બે જગ્યાએ ત્રણ રિજેક્ટ થઈએ બી પછી લાગી જઈએ.
હમ એ લોકો ને પૈસા વૈસા ખેલાવય ને તો થઇ જ જાય.
હા થઇ જાય.
આજનો જમાનો તો એવું જ છે બે વગર પૈસા ન થાય જ નહી.
મજા બધા જ ઘૂસ લે છે. આજના જમાનામાં તો કોઈ એવા નહ મળે સારા.
એજ તમારા બેન કેટલા જગ્યા જઈ જઈને આપેલી છે. બધા એ રિઝ્યુમ લઈ લેજે પછી કોલ કરીજ નહી. કરે તો બલે આ તો આ ટાઈમ આતો આ ટાઈમ તો
ટારતો રહે છે.
હમ એક જોબ તો એને મળ એક જોબ તો એને મળી હતી. અગ્યયાર વાગ દસ વાગ્યા થી રાત્રે નવ વાગ્યા.
તો એ તો બઉ વધારે ટાઈમ રાત્રે નહી સારું રહે. મ મમ્મી પાપ્પા હાજ ની પાડે.
ની પાપ્પા ના પાડી દીધી. એ પણ સારું કામ નઈ સારું કામ હતું. એ એસી માં બેસીને બસ એ ગ્રાહકો આવે એને કપડા દેખાવાનું.
તો સારું તો હતું એટલું જ બોલવાનું હતું.
પણ ટાઈઇમ વધારે તમને રાત- નવ સાડા નવ વાગ્યા ઘરેતી ઘરે આવતી આવતી હમ ઘરે આવતા આવતા દસ વાગી જાય તો પપ્પા તો ના પાડી ને.
ના ના પાડે.
જોવે છે બીજા જગ્યા પણ જોવે છે પાંચ ટાઈમ કેમ કે એનો કેમકે એને કોલેજ ન પણ ટાઈમ સારું છે સવારે સાડા સાત થી અને બાર વાગ્ય સુધી. તો ઘરે આવીને એક ઘંટા આરામ કરશે એક વાગ્ય થી જોબ કરશે એક વાગ્ય થી છ વાગ્યા સુધી.
છ વાગ્યા સુધી નહી મળે આઠ વાગ્યા સુધી મળી જાય.
હા તો આઠ વાગ્યા સુધી પણ ચાલશે. નવ દસ વાગ્યા સુધી નહી ચાલશે.
નની ચાલે વધારે થઈ જાય ને રાત
છોકરી એ લોકોને તો પપ્પા ના જ પાડે ને આટલા આટલા ટાઈમ તો પપ્પા જબ નવ વાગે આવી જાય સાડા નવ વાગે તો ફી
છોકરીઓ માટે એટલું ટાઈમ નઈ સાત આઠ બઉ થઈ જાય.
જો શું કરશે
બહુ પ્રોબ્લેમ છે જીવનમાં ને.
બહ પ્રોબ્લેમ છે લાઈફમાં તો. ઘરે બેસીએ છી તો પણ બહુ પ્રોબ્લેમ છે.
બહુ પ્રોબ્લેમ છે પણ સા સામે વાળા ને લાગે છે કે એ લોકો બહુ સારા જીવન જીવે છે કોઈ પ્રોબ્લેમ નથી
ને આપણને તો શું છે કઈ ને કઈ તો કરતા જ માંગીયે છીએ
કરતા જ માંગી આપણને બેસવાનું ગમે જ ની
બેસવાનું ગમે જ ની અને ઘરે આપડા કામે આવતા હતા એ પણ બંધ થઈ ગયા
એ બં બંધ થઈ ગયા
એજ ને
આપણને જોઈએ કામ કોઈ કામ મળે તો
આપડે પણ આપણે પણ શરૂઆત થી કરેલા ને
હા એટલે ભલે ઘરમાં બેસીને કરીએ પણ કરીએે
હા એજ કેટલાકોના તો બધાનમાં આળસ આવી જાય
અમે લોકો તો બેસી જ ની શકીએ બે મિનિટ પણ કેટલા મુશ્કેલી થી બે ત્રણ દિવસ અમારા ગયા છે
એજ તો
સારું જ ની લાગે કોઈ કામ ની હોય તો સારું ની લાગે
એક્ઝામ થયા તો ત્રણ મહિના બેસી અને ચોથા મહિના ચાલિયા કરે એમ જ બેસીને પણ ઘરે કામ આવે તો એજ કરવું
એ તો ભય તેજ તો સારું હોય થોડા પૈસા પણ આવી જાય ઘરમાં
હમ શું કરવું કરવું પડશે ને મા બાપ ને હેલ્પ આવ બતાવ તું શું કરે.
હ શું બેસેલી છું હમણાં શું કરું હોલ્ડર બનાવ્યા કરું છું મારું આવી ગયું ને હોલ્ડર વાળું બે દિવસ ની આવેલું આજે આવી ગયું
સારું ને કરે તો
હમ એમ તો કરે જ છે ને
ચાલ તો ઠીક છે
હા ઠીક છે ચાલ પછી લગાવા
હા